હલો મારો અવાજ આવે છે.
આ તમારો અવાજ આવી રહ્યો છે.
હા શું કરી રહ્યા છો હમણાં એક્ઝામ કેવી ગઈ તમારી દસમાની તમે જે એક્ઝામ આપી તમારી કેવી એક્ઝામ ગઈ.
હમણાં તો આ એક્ઝામ બધી છે એટલે આરામ છે અને એક્ઝામ તો હવે સારી જ ગઈ છે સારા એવા માર્ક આવશે એવું છે. તમે જે ટ્યુશનમાં જે ભણાવેલું તે જ પૂછાયેલું હતું. તું એટલે સારા એવા માર્ક આવશે. એવું છે. બીજું તો તમે જણાવો.
અરે મેં તમને કીધું હતું જે આઈએમપી આપ્યું હતું. તે તો મને લાગ્યું તેમાંથી ઘણું બધું તેમાંથી પૂછાયું હતું. સિતેર થી એંશી ટકા તો પેપર મે જે આઈએમપી આપ્યું હતું એમસીક્યુ, નિબધ તેમાંથી પૂછાયું હતુંને થોડા ઘણા દાખલા પણ આઈમપી આપ્યા હતા. દાખલા તો અલગ પૂછયા હતા. પણ તે રીતને પૂછાયેલો હતો. ખાલી એલોકોયે રકમ બે ગણી ત્રણ ગણી કાતો ઓછી લખી દીધી હતી. બાકી દાખલા સેમ જ હતા સૂત્ર પણ સેમ જ હતું અને બધું સેમ જ હતું તમારું કેવું ગયું છે. આશરે તમારા એસી માંથી કેટલા માર્ક આવશે પરીક્ષામાં?
મારું પેપર તો એમ તો ઘણું સારું ગયુ છે. મારા હિસાબ થી મારા એસી માંથી પચોતેર બાજુ માર્ક આવી જશે કેમ કે તમે જે આઈમપી એવું બધું એમસીક્યુ અને દાખલા એવ બધા ગણાવેલા તમે જણાવ્યા પ્રમાણે બધું સેમ જ હતું ને બધું તમે છેલ્લે છેલ્લે ટાઈમ પર પંદર દિવસ પહેલા બોલાવીને રિવિઝન કરાવેલું એનાથી તો વધારે એવી બધું રિવિઝન બી થઈ ગયેલું એટલે પછી દાખલા મેં એ પાછા ઘરે આવીને પણ કર્યા હતા અને તે જ દાખલા પાછા પરીક્ષામાં પૂછ્ એટલે મને તો એવું લાગતું છે કે આ વખતે મારા ઘણા એવા સારા માર્ક આવશે પંચ્યાસી છ્યાસી ઉપર પચોતેર છોતેર ઉપર માર્ક આવશે એટલે મને એવું લાગે છે કે બધું સારા એવા માર્ક આવશે.
હા એ વાત તમારી બરાબર છે એટલે તમે ધારો કે જો કોઈ બી સ્ટુડન્ટ પેપર આપે એટલે એમને તો ખબર પડી જ જાય છે કે એને કેટલા માર્ક ન લખ્યું છે. એમને કેટલા માર્ક આવશે એ તો ખબર પડી જાય છે અને જો તમારા માર્ક ઓછા આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકાર દ્વારા એવી પણ સેવા ઓ ઉપલબ્ધ છે કે તમને પોતાના પર વિશ્વાસ હોય. તમે ધારો કે સિત્તેર ઉપર માર્ક ધર્યા હોય અને જો તેનાથી નીચે આવે ધારો કે ઓછા માર્ક આવે અને પાંસઠ માર્ક આવે તો તમે રીચેકિંગ નો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. એમાં શું તમારે થોડા કેટલા પૈસા ભરવાના હોય છે અને તમારું પેપર ફરીથી ચેક થાય છે એકવાર બીજા કોય શિક્ષક દ્વારા અને કોઈ ભૂલ હોય તો તમને એ પૈસા તરત મળી જાય છે અને માર્ક જો વધવાનો હોય તો તમારા માર્ક પણ વધી જાય છે અને એ ખુબ જ સારી એવી બાબત છે તમને શું લાગે તમે પાકુ પાસ થઈ જ જાશો તમે તમને પોતાના પર વિશ્વાસ હશે ને કે તમે આટલા ઉપર લઈ આવશો કે પછી કેવું છે કે ડગુમગું છે. છે તમારે
મને તો મને તો પાકુ વિશ્વાસ જ છે કે હું પાસ જ થઇ જઈશ ને આવી જો કોઈ પેપર ચેકરથી ભૂલ થઈ તો મેં પાછું રીચેકીંગમાં આપી જ દેવાનું છે તમે જણાવ્યા પ્રમાણે કારણ કે મને તો એવું લાગતું છે કે આ વખતે તો મે ટોપ જ કરવાનો છે અને ઘણા એવા સારા માર્ક આવાના છે. કારણ કે તમે ભણાવેલું જ એટલું સારું કે બધું જ જેવું મને આવડી ગયેલું ને પેપર જોતા જ મને ખબર પડી ગયેલી કે મારા એવા સારા એવા માર્ક આવશે અને પેપર આપીને ઘરે આવીને પણ મેં મારા બધા જવાબો ચેક કર્યા હતા. તેમાં મારા એસી માંથી થી પચોતેર માર્ક તો મેં ઓછામાં ઓછા માઇનસ કરીને મુૂકેલા હતા એટલે મારે એવું લાગતું છે કે આ વખતે સારા એવા માર્ક આવશે જ.
હા વાત તમારી બરોબર છે અને જો બેટા માર્ક્સ તમારા સારા નહીં આવે ને કોઈ કારણસર નહીં આવે તમે રીચેકિંગ કરાવ્યું રીચેકિંગમાં પણ તમારા માર્કસ નહીં વધ્યા અને એટલા જ આવ્યા તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને એ બાબત અંગે સરકાર તો મદદ કરશે તમને એમાં ટેન્શન લેવાની જરૂર નથી અને જો ન કારણ નારાયણ તમેં કોઈ સબ્જેક્ટમાં ફેલ થાય તો પણ તમારે કોઈ ગલત કદમ ઉઠવાની કોઈ જરૂર નથી કારણ કે હાલમાં એવું જોવા મળ્યું છે અમારા ટ્યુશન માટે તો મારા જે મારા આ નીચે જે વિદ્યાર્થીઓ પણે છે તેઓ એ આવું કઈ કર્યું નથી કારણ કે મારા જે હાથ નીચે ભણે છે તે ઘણા મોટા ભાગે પાસ થઈ જાય છે કારણ કે મેં જયારે એડમિશન આપું છું ત્યારે બી એ લોકો થોડીક આંતરિક કસોટી તો લઉ છું ત્યારબાદ જ એડમિશન આપું છું ને ઘણા બધા જે હોશિયાર વિદ્યાર્થી હોય તે જ મારી પાસે ટ્યુશન આવે છે અને મારી ફી પણ થોડી ઓછી છે એટલે જે ગરીબ વર્ગ હોય તે પણ આવી શકે છે ટ્યુશનમાં અને તમે જો બનાવ એવો બન્યો હતો આગાડી કે સુરતમાં એમ જે એક સબ વિદ્યાર્થીના માર્ક ઓછા આવ્યા હતા તો એ પેરેન્ટ્સના એટલે કે એ લોકોના વાલી ના ડર વાલી વળસે એના ડર થી એને ગલત પગલું ભરી લીધું હતું. તો એવું કોઈ કરવાની જરૂર નથી. જો તમારા મા ઓછા આવે તો પણ તમારે કોઈ ગલત કદમ લેવાની જરૂર નથી કારણ કે રિઝલ્ટ તમારું કોઈ ફ્યુચર એટલે કે ભવિષ્ય બનાવી શકતું નથી. એ બાબત અંગે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તમે શું વિચારો છો? દસમા પછી શું કરવા માંગો છો? અગિયાર બાર કરવા માંગો છો ને અ, ગિયાર બાર કરીને પછી પણ શું વિચારશે તમારે શું બનવું છે? તમારે જીવનમાં
દસમા પછી તો આ પરીક્ષા પાસ થશે એટલે મેં અ અગયારમુ બાર પાસ કરીશ. અગિયારમુ બાર પાસ કરીશ પછી બાજુમાં બીકોમ કરશ અને બીકોમની સાથે હું સીએ બનવા માંગુ છું. સી એ બનીને હું એવી કંપનીમાં કામ કરવા માંગુ છું, અને પોતાના માતા પિતાને પ્રાઉડ કરવા માંગુ છું, જેથી કરીને મારા પપ્પા ને બધી સુખ સુવિધા મળી રહેને અમે શાંતિ થી જીવન જીવી રે એવી મારી ઈચ્છા છે અને મારું પેપર તો ઘણું એવું સારું ગયું છે મારા વાલી પણ મને ખૂબ સારા સહકાર આપે છે, કે એવું કંઈ થશે નહીં તારા માર્ક સારા નહીં આવે તો પણ ચાલશે અને તું નાપાસ થશે તો બી તારું કં અમે તને કંઈ નહીં કહી શકીએ અને તું જે કરવાનું તે એ લાઈફમાં કરજે અને તને ફૂલ સપોર્ટ છે એવું મારા માતા પિતા દ્વારા પૂ વિશ્વાસ છે અને હું તપાસ થઈ જઈશ એવો મારો પૂરો વિશ્વાસ છે અને માનસિક રીતે પણ હું પણ ખુબ જ સારો છું અને એવું મને કઈ ટેન્શન નથી કે હું ફેલ થઈ ગયો તો આવું થઈ જશે એમ હું આત્મહત્યા કરીકી એવો મારો કોઈ ખરાબ વિચાર પણ નથી હું મારા ને પણ એવું જ કહવું છું કે આવું નીકળવું જોઈએને પેપર ખરાબ જોયું તોમ અ એવો ગલત કટમ ન ઉઠાવો જોઈએ મારો એક તમારો મિત્ર હતો તે તમારે ટુશન પણ ન આવતો હતો પણ તે બીજી સ્કૂલમાં છે અને તે તેણે મને કહ્યું હતું કે મારે આ વખતે તો ફેલ થઈ જઈશ ને નાપાસ થઈ જઈશ તમે હું જેવું કરીશ ને પછી માર શું થશે પણ મેં એને સમજાવ્યું કે ભાઈ આ એક પેપર તમારું જિંદગી ન તપાઈ શકે અને એનાથી કંઈ થવાનું નથી તમે એ પરીક્ષા પાછી આપી શકો તેને ર ચેકીંગમાં આપી શકો તમે જણાવ્યા પ્રમાણે એવું કઈ ત થતું એટલે એને ઘણે એવું સલાહ આપી અને તે હવડે કેહેતો છે, કે હું સારો થઈ ગયો છે, અને માનસિક રીતે પણ સારો છે, એટલે મારે તો એવું માનવું છે કે આવું કોઈ પણ ટેન્શન લેવું જોઈએ નહીં અને શાળા એવું રહેવું જોઈએ
ઓકે તમારી વાત એકદમ સાચી છે, અને મને ખુબ જ ગમ્યું અમે જે તમારા ફેન્ડને માર્ગદર્શન આપ્યું એ બનેલું હું ખુબ જ તમને મને બહુ ઘણું ગમ્યું છે અને તમે જેમ જણાવ્યું છે કે તમારે જે સીએ બનવાની ઈચ્છા છે તો સીએ બનવા માટે તમે શું શું પ્રયાસ કરશો અને કેટલી મહેનત કરવાની જરૂર પડશે ને એમાં કેવું હો છે, અગિારમાં તમારે કયો સબ્જેક્ટ લેવો પડે છે, તમે આર્ટસ લેશો કોમર્સ લો કે સાયન્સ લેશો અને જો કોમર્સ કે સાયન્સ લેશો અને તમે કીધું બીકોમ કરવાના છો, તો બીકોમમાં કયો મેઈન સબ્જેક્ટ કયો હોય છે, તમારો કે સ્ટેટ હોય છે, કે સ્ટેટિસ્ટિક્સ હોય ઇકોનોમિકસ હોય કે કયો સબ્જેક્ટસ મેન હોય છે તમારો ટેમાં માં સી એ બનવા માટે
સી એ બનવા માટે જો અમારે અગિયાર બારમાં તો હું કોમર્સ પસંદ કરીશ કોમર્સમાં પછી અગિયાર બારમાં સારા એવા ટકા લાવીશ અને પછી કોઈ સારી કોલેજમાં જઈશ અને કોલેજમાં મારી હિસાબથી મારે મેન તો હું અકાઉન્ટ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું થી કરીને મને આગળ જતા કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ના આવે, અને અગિયાર બાર પછી સાથે સાથે હું તેલીના અને ટ્રિપલ સી ના એવા, અલગથી કોર્સ પણ કરવાનો છે અને કોલેજ હું બહારથી જ આપવાનો છું અને એની સાથે સાથે સી એની એક્ઝામની તૈયારી કરવાનું છે શિયાનીારી ખુબ જ તૈયાર છું, અનેથી તેના માટે હું હરથી તૈયારી રહ્યો છું અને તેના માટે ઘણા બધા ચોડા પણ આવે છે અને તેની મે, સારી રીતે પહેલાથી તૈયારી કરી
હા તમારી વાત એકદમ બરાબર છે, તમે સીએન તૈયારી જે કરવા માગો છો તે બદલ તો મને ખુબ જ ગમ્યું છે તમે સી એ ની તૈયારી કરો છો એ, તો તમારે સી એ ની જે તૈયારી કરવા માંગો છો તમે તેમાં તમને કોણે માર્ગદર્શન આપ્યું હતું તમારા વાલીએ કે પછી તમને કોઈ બહાર ના વ્યક્તિ એ તમને જણાવ્યું હતું કે સી એ કરવું એ ખુબ જ, ફાયદાકારક છે, ને સી એ કરવાથી તમને આ થશે આ લાભ થશે પેલો લાભ થશે, સિ એની નોકરી કેવું હોય છે કેટલા કલાકની હોય છે.